હલો.
હલો.
હલો હા કેમ છો?
કેમ છો? સ્પીકર તે કેમ કરવાનું?
એક મિનિટ હો હું બીજા રૂમમાં જાઉં છું જરાક અવાજ ઓછું આવે છે.
હલો પુહુ પુ.
હ હા બોલ.
સ્પીરથી કીં રખડો એનેમ તો કોઈ સ્પીર જો અચે નથી. અરે આમાં ક્યાં દેખાય છે. હા.
કાન પર જ મુક ફોન.
ઓકે.
હા એમ.
હા બોલ હું કેઈ કેવું ચાલે.
બસ બીજું કઈ નહી મજામાં બધું આજે તો બસ બહુ કામ હતું. બધું પેકિંગ ને બધું કરતી હતી. તો એમાં જ આખો દિવસ નીકળી ગયો.
એવું છે મે પણ. મેં પણ આજે તો બહુ કામ રહ્યું બહુ કામ રહ્યું થાકી
હા એજ ને એજ ને રાત. અત્રે પછી વધારે થકાવટ લાગે છે બીજું બોલો શું જ બનાવ્યું આજે રસોઈમાં.
આજે સૌંદર્યા નો પુલ કેય ને.
હા હા હા હા પેલા સરગવાના હોય એના ફૂલ. મને ખબર છે એ તો હું પણ બનાવું કોઈ વાર તો. એવું.
આ હા.
અચ્છા.
આા બો ફાાઈન એટલી ફાાઈન સબ્જી બનેલી મજા આવી ગઈ.
હા ચાલો સારું.
હા લસણ ટમેટ. ટું મરી લીલું મરચું. આ બધું નાખીને સબ્જી બનાવીવી બહુ સરસ બનેલી. કાંદો નાખવો હોય તો નાખવાનો પણ મેં નહી નાખ્યું.
અચ્છા અચ્છા બરાબર. સારું કેવાય ને. હા હા યાદ છે ને મમ્મી બનાવતી ને હા અને મમ્મી. સ્કૂલ માટે પણ આપતી ડબ્બામાં.
હા. તે મેં હું વિચાર્યું હવે. હા સીઝન આવશે ને તો મે એને સુખવી ને મૂકવાની છું. હલો હલો. હલો.
હા આખો વરસ ખાયા કરવાનું.
હા. તો સારું લાગે ને કોઈ વાર સબ્જી નહી સમજ પડે તો આ. ફટાફટ બની.
હા હા બરાબર. આજે ખબર બપોરે મેં બહુ બિઝી હતી શું હતું કામ ખબર મારા પલંગમાં. એટલા બધા જૂના કપડા મને મળ્યા એટલા બધા. જૂના કપડા એ બધા કાળ્યા પોટલા બનાવવા. ને પછી મારી સોસાયટીમાં છે ને અહિયાં એક પેલું કપડાં લઈ ને વાસણ વાળો આવે. ને તેને બધા મેં કપડા આપ્યાને બહ સારા સારા વાસણ લીધા.
અરે વાહ.
તો શું કરું પછી મારે આટલું બધું જૂના કપડા સાચા વાપર નહીં હતા. દર વર્ષે કાઢીને સાફ કરીને મૂકું દર વર્ષે સાફ કરીને કાઢીને મૂકું. પછી થાકી જાઓ એટલે આ વખતે મેં વિચાર્યું કે પછી એમ. બધું આપી જ દઉં. તો પછી વાસ પહેરવાના પણ ના હોય. જૂના જમાનાના કપડાં તે બધું આજે મેં ખાલી કરી નાખ્યું.
સારું કર્યું જગ્યાઓ થઈ ને ખાલી હોતી હો.
હા એજ ને એક મેં પેલું કાંદા ને. બટાકા મૂકવાનો જે સ્ટેન્ડ આવે છે ને તે લીધું. ને પછી આપણે એક પેલું પ્લાસ્ટિક નો તગારો આવે છે ને વાસણ. વાળીને જોઈતું હતો એક તે લીધું. ને એક ચકલો વેલણ લીધું. આટલા બધા કપડાં એવાને ત્રણ વસ્તુ મળી.
બહુ થઈ ગયું કાર કપડાંઓ નીકળ્યાને વસ્તુઓ આવી
હા અને વસ્તુ પણ એમ સારી ક્વોલિટીની આપીએ મને એમ તો પછી મેં કીધું કે સારું છે લઈ લેવ અમને
સારું કર્યું
હમ બીજું બોલો અમે લોકો મુવી પર ગયા હતા પેલી ધમાલ ફોર છે ને તે જોવા બહુ મસ્ત મુવી છે બહુ કોમેડી છે
કોણ છે એમાં
એમાં પેલો અજય દેવગન છે પછી અર્ષદ વારસી છે ને દિશા પતાણી છે એમ તો બધા સારા છે એમ બહુ કોમેડી છે એમ હસી હસીને મારા છોકરાઓ તો એમ ગાંડા થઈ ગયા એટલી કોમેડી મુવી છે
તો કીધું મને હા મને કીધું કે ધમાલ ફોર આવી છે મે કો ટાઈમ નહી મળે હમણાં રાજાનોો દાળો આવે તો પછી કઈ હા રજા ના દાડે જરાક આ કામ કરી લેવા
હા એજ ને એજ નહી
હમ
એટલે
પછી હું કે રા ના દિવસે આ મવી જોવાય બાકી ચાલુ દાડે તો જો ને કામ જ એટલું
હા એ જને એ જ ને એ પછી કોઈ વાર કામ વાળા બેન બરોડા જ છું ને તો આવી ગઈ ને નવસારી થી યાારની
આવી ગઈ
હા
મને એમ કે તું રવાની તું સુરત આવવાની હતી
ના પછી પેલોું વરસાદ કેટલો તમારા સુરતમાં આટલા બધા વરસાદમાં કેવી રીતે આવું
હો બરાબર
હા એટલે પછી આવવાની હતી અ સોલ તારીખે જવાની એમ
અચ્છા
હું આવતી તો પછી મળતે ને હા સોળ તારીખે સવારે સવારે નીકળવાનું છે ને મારી સાસુ તુંને ત્યાંથી જ લેવાનું છે તે અમદાવાદ જ છે ને અમદાવાદથી જ ફ્લાઇટ છે અમારી
બરાબર
તે એમના ભાઈ બેનોં ત્યાંથી બોમ્બે છે બોમ્બે થી પછી છે અમારું મસ્ક એમ
તો બોમ્બે થી પછી ઓમાન સુધીનોો કેટલા કલાક
અઢી ગલ
બરાબર
ગયા પછી જે વેઇટ કરવાનો હોય ને એમાં જ આખો દિવસ નીકળી જાય અમદાવાદ માં પણ વેઇટ કરવાનું પછી બોમ્બેમાં વેઇટ કરવાનું ને પછી રાત્રે પહોંચશુ અમે નવ વાગે ત્યાં
અ બરાબર પછી જઈને ત્યાં હેરાન થવાનું હ.
હા એ જ ને પાછું એ જ બધું રૂટીન લાઈફ ને બધું એ બધું જ. પાછું કઈ નહી પણ છોકરાઓ સ્કૂલે જશે તો શાંતિ થશે.
હા પછી ધીમે ધીમે કર્યા કરવાનું. ચાલ્યા કરે. હલો. હલો. હલો. હલો. હલો. હલો.
હલો.
કેમ અવાજ બંધ થઈ ગયો હતો. હલો.
હલો કેમ અવાજ હવે આ આવું અવાજ અવાજ જ હા પેલા નહી હતો અવાજ ખબર ન કેમ શું. પ્રોબ્લેમ છે તમારું નેટવર્ક ખરાબ છે કે પછી મારું.
ના ના ના મામારું તો નેટવર્ક બરાબર છે.
એવું છે તો ખસશે કઈ પ્રોબ્લેમ. ત્યાં છે હવે વરસાદ કે પછી બંધ થઈ ગયો.
બંધ થઈ ગયું અહિયાયા તો હવે કઈ વરસાદ ન મળે જરા જરા પડે છાંટા છાંટા બસ.
અહીંયા પણ કઈ જ નથી જે પડવાનો હતો તે થઈ ગયો.
બરાબર ઓમરમાં.
અવે ન ક. ના ના વરસમાં બે એક વરસમાં એક બે દિવસ પડે ખાલી.
અચ્છા.
તો ચોમાસું જેવું છે જ નહી.
ઓનલી વિ પેલો.
એજ ને સમર ને પછી વિન્ટર. હા હોય ને ઉનાળો ને શિયાળો બંને હોય.
તો અ શિયાળો ત્યાં કેવો હોય આપણા.
એટલે બો નહી હોય ના ના બો નહી હોય બો નહી હોય એટલે હોય એમ. એટલે સ્વેટર વગર પણ એમ ચાલી જાય એમ.
હમ.
એમ સ્વેટર પહેરે એમ પણ. નહી પહેરે તો એમ જેને એમ સહન થતું હોય તો નહી પહેરે તો એમ. ચલે એમ પેલું પેલું યુરોપ જેવું ઠંડી નથી એમ.
બરાબર હા તો પછી કઈ વાંધો નહી.
એજ ને
એમ તો ત્યાંનું ટેમ્પરેચર તો એકદમ ગરમ ગરમ જ છે.
હા એજ ને બાકી તો એમ સારું છે બાકી તમારું કામકાજ કેવું ચાલે છે ગરાકી હોય.
હા છે ને મસ્ત છે.
હા સારું છે હવે બધા તહેવારો આવવાના ને.
હા તહેવારો આવવાના તહેવાર આવવાના પછી વેડિંગ સિઝન ચાલુ થવાની.
હા બરાબર બરાબર.
ચાલીઆ કરે.
હા સારું છે ને. ઘરાકી હોવી જ જોઈએ આખો વરષ ને અત્યારે પેલું. અહીંયા પેલું પાણી કેટલું બધું એમ સુરતમાં આવી ગયું તો મેં સાંભળ્યું હતું. કે બો સસ્તા સસ્તા કપડાં વેચાતા હતા એટલે સારામાંના કપડા બધું સસ્તું
એની તો આઈડિયા ની મલે હા હશે હશે કારણ કે આ બધા ખરાબ થઈ ગયા હોય તો એ લોકો શું કરવાના
પલળેલા હા પલળેલા એમ હા પણ એમ જે જે એમને પણ ફાયદો છે ને લેવા વાળા ને પણ ફાયદો છે ધોઈને વાપરી શકાયને સારા માનો માલ એમ સસ્ સસ્તામાં મળી જતો હોય
બરી
તો
હા ભરી કેમ નઈ ઘણાએ લીધો હશે ઘણા ન તો પણ ભાઈ બોત નુકસાન થયા છે
હા મેં એવી જ જોયું કે આઠસો કરોડ નું કઈ નુકસાન થયું છે ન્યૂઝમાં જોયું છે તમે કઈ એવું સસ્તા વાળું કઈ નઈ લઈ નઈ આવ્યા ચાદર ને બધું પચાસ પચાસ સોસો રૂપિયામાં મળતી હતી ચાદર ને પછી ટોવેલ ને બધા દસ દસ રૂપિયામાં
એવું કઈ નઈ
નઈ મને ટાઈમ નહ મળ્યો મને વીક ઓફ નહ હતો ને એટલે નથી મળ્યો ટાઈમ
અચ્છા એવું છે બાકી મેં એમ જોયું હું હું તો અહીંયા આવી ગઈ ત્યાં હતી તો હું તો લઈ જાઉ તે આ સસ્તામાંનું
બરાબર હા મે જતે પણ ટાઈમ નહી મળ્યો ને
કઈ ની
એટલે પછી હવે કઈ નઈ
હા બરાબર હ ના બીજું બોલો કેવું ચાલે બીજું આ લોકો મોબાઈલ રમે છે બીજું શ મેં કધું બે ત્રણ દિવસ કરી લેવ જેવ જે મજા કરવાની બે ત્રણ દસ કરી લ લો્યો ત્યાં પહોંચવા પછી મને કંઈ નથી સાભળવાનો મોબાઈલ હાથ માં નહી જોઈએ મેં તો સ્ટ્રીક કહી દીધું છે ને એક્ઝામની તૈયારી કરવાની છે જઈને બધું ભણવાનું પાછું જે નોર્મલ હતું
એ લાઈફમાં પાછું આવી જવાનું
તે કરવાનું છે આ વખતે બો એટલે હાર્ડ હોય ને બો હાર્ડ હોય
ના પણ હવે ભણવું જ પડશે
કેવે લાવી લે હું એમ અચ્છા અ અરુણ સાંભળો તમે હવે મને પાછો કોલ કરો ને અત્યારે મૂકું છું સાડા દસ મિનિટ થઈ ગયા અગિયાર મિનિટ હવે તમે મને પાછો કરો
પાછો કરો ઓકે હા